હલો.
હલો.
હા ભાઈ શું કરે છે?
બસ કઈને જમ્યું એ. તે જમ્યું? હા. ઓકે, સુંવાટ બાકી.
જમવામાં
હા, હા મોડું થઇ ગયું ભાઈ, હુ બારે ગયો તું એટલે થોડુંક.
અચ્છા.
હા, અને હમણાં રમવામાં પણ મોડું થઈ ગયું એ.
અચ્છા, હા બહ ભાઈ ભાઈ મોડો આયો તો. સાડા અઠ થઈ ગયા.
તો સો આઠ સાડા આઠ આઠ પચીસ, એવી રીતે આઠ દસ બે દિવસમાં એમ.
એવો ભાઈ મોડો કાયદો છે એટલા માટે હોઈ શકે.
હા એટલે જ ને, એ કાલે પણ જોકે કાલે પણ મોડું થઈ ગય હતું.
હા.
હમ્મ.
તો આ બધું પત આવય્યું ના આવેવે મતલબ આ તો. ઓ દ અશે ગિફ્ટ ન બધ ચાલતા હશે.
હા ગિફ્ટ તો ખબર નઈ ક્યારે નક્કી થય ચાર વાળા નક્કી કરશે ક્યારે દેવું.
ના ના તો તમને તમને તમને પૂછા કરશે ને?
હા તો પૂછા દર છે. નક્કી તો પછી એ ઘર છે જયારે આપે ત્યારે એક વખત ગણિત ચતુર્થીમાં આપ્યા હતા એ નક્કી નાયા લોકો ન, ક્યારે આપે એમ.
રી એ લોકોને એમ કહેવાય નવું મિટિંગ બોલાયને ભ ટાઈમ બગાડવા માણસોનો એમ.
આજ તો વાતો સા સંજજી સા
હ. બરાબર એનો ઈ પોઈન્ટ કેતો બરોબર હો તો ભલે જો કે.
હમ હમ, એ તો બરાબર જ કેવાય આમ તો.
આપણે ખાઈ તો એલે ખાવાની માગણી કરી તો આપણે થોડી એ મૂકી ના કએ.
હમ.
મતલબ મેઈન પોઈન્ટ ટન ન હતો બીજું કઈ હતું નહીં.
હમ હમ. હ હો.
બાકી તો આપડે સમજી કે મતલબ કવ ઈસુ થયો તો થાય એ.
હમ, હમ હમ હમ.
પાછે દુકાન દુકાન જે એડવટ કરવા ગયા ને એ ખોટું કરી.
શું?
દુકાન દુકાન બધી દુકાનમાં જને એડવર્ટાઈઝ કરવા ગયા ને જે. એી ખોટું કરે એ. હા એ લોકોગઈ એડટે ખોટી કરી આમ.
હમ. હ અમુક અમુ માણસો પછી પાવર બતાવું હોય તો શું કરવાનું કે?
એમાં ગારું એમાં પછી એવું અ શું ક એવું થઈ ગયું ને કચડો થઈ ગયો ને પછી એમ.
હમ હ હ.
એ લાગી વટ બધ જ વઢ ખાઈને હ આવી ગયા પછ જેવ થું.
હજ હજ તો ગમપલે લોકો કરે છેવું એ.
હ તો કો નજરે ચઢી ગ લગતી એમ.
હમ, એટલે એવું નથી બધાને વાંધો હ હ.
બધાને એવું લાગી ઓલે એ વાત તો દબાશે નહીં એમ.
હા.
એવડી ફિલ્લમ કરવારા જરૂવા એવડી ફિલ્મ કોણ જરૂર હતી નહીં એમ કહું.
તો શું? ઢંઢેરો પીટાવાની જરૂર હતી નહીં, મેલ તો કરી નાખ્યા તો ને. પછી રિસ્પોન્સિબલ મતલબમાં મેન-મેન-મેન લેબમાં માણસ હોય ઈ થઈ ગયો ને પછી તો.
હા. પછી ઈ શું થાય કે વસ્તુ અલગ એને પકડી શકો પકડવાનું ઈ વસ તું નીચે લખી જ તી ને. કે આની પકડવાનો એમ. વાત પતી ગઈ પછી.
તો પછી શું કામ કહેવાની જરૂર હે? અભણ હે કાંઈ માણસો અહિયાં?
હમ્મ. તો-તો પછી બધા મેલ કરવા, ને બધાઈ કહેવાઈ આવો, બધું-બધું મેલ કહેવા એ આવો.
તો પછી શું યાર.
ગાંડી પબ્લિક. અને એની ખબર નહીં કોને કીધું તું હાલી આયા કહેવા માટે.
તો શું.
એન એને લાગ સું, એને લાગ્યું આપને મજા આવશે. આપને કહેશે એમ.
એવું લાગશે કે આઈ એમ સમથિંગ. વી આર સમ થિંગ મતલબ. એવું છે.
હા.
હવે નહીં આવે તારો અવાજ થોડું ધીમું આવે છે. બાજુમાં રાખ ફોનની બાજુમાં. મતલબ માઈક્રોફોન ની બાજુમ મોઢું રાખ એમ.
હમ્મ-હમ્મ. એ સી લઈ લીયે હવે એમ કરીએ.
શું?
કઉ એ સી નો ખર્ચો કર નાખીએ એમ કઉં.
તારો અવાજ ધીમો આવે છે હજુ.
એમ કહું છું એ સી નો ખર્ચ કર નાખીએ એમ.
અરે યાર, તાકાતવાળો અવાજ આવ્યો હવે.
એ સીનો ખર્ચો કર નાખીએ આપણે એમ કહું.
તો હાલે.
આ લોકો ઉનાળામાં ભાવ વધાર નાખે, શિયાળામાં ઘટાડ નાખે, એટલે માણસો લેઈ નહીં ને.
હા ઈ વાત હાચી.
લે. શિયાળામાં લઈ લેવાની. એમાં તો કેવી બધી આમ હોવ. પહી આવેન, ગરમ એઈ થાય, એવું કાંઈ આવતું હોય નહીં?
ના, ના એ સીમાં એવું-એવું ન આવે.
નહીં મતલબ આમ થોડી ગરમ-ગરમ હવા જેમ હીટર ટાઈપ. એવું નથી આવતું?
મેં નથી સાઈભળું.
અચ્છા. તો મનેઈ ખબર નહીં શું હશે.
પછી કદાચ ટેમ્પરેચર વધારી દે તો ચાલે, કે રૂમનું ટેમ્પરેચર અત્યારે શિયાળામાં ઠંડી હવા એકચુલી અઢાર વી છે તો-તો છવ્વીસ સેટ કરી નાખ. તો હવે કંઈ રીતે એડજસ્ટ કરે ઈ જોવાનું રેઈ.
કૂલ કૂલિંગ હવા દે એમ. એનું તો કૂલ આવું
ઈ-ઈ એડજસ્ટ કેમ કરે
હા, હા. એ પોતાના મલતું હોય.
ઈ પણ વાટ જોવે. ભારે-ભારે ઈ કહે ઠંડુ છે. અંદર એઈ ઠંડુ છે. કરવું શું?
ઈ બધે વાટ જોવે કે મારે ક્યાંથી ગરમી કાઢવી હવે.
હું પણ ઠંડી થઇ ગઈ છું, એ સી પણ કહેશે.
બારી બારી વાર આવતા કે બારીમાં એસી લગાડવાના.
હા હા જૂની પેલાય એક જાતની ટેકનોલોજી ના.
વિન્ડોમાં ચોટાર નાખવાની એ બી ફિક્સ થઈ જાય એ, સ્પ્લટ તો હમણાં આવે. હા એને વિન્ડો એસી કેતા. એના વિન્ડો માં એક જગ્યાએ રહી જ કારણે ફિક્સ.
હા. બારી બાખો કરી નાખવાનો, મતલબ ખાના જેવું.
હા બઉ માથાકુટ હતી, ખટે તે હમ હમ હમ.
એસી લેવી તો લે લે તો પછી તમારે પૈસા આવે તમ ઘરના બારી ના હો તો મેળ ના પડે તમારો.
હમ, ડબ્બા આવતા ડબ્બા.
હા હા.
હમ, ટીવી માં એવું જ હતું ને?
હા.
ટીવી ના ડબ્બા જોયા ને જૂના? કેવડા તો શું? પાછળ એવડું ઠાઠું આવી જતું અને જપ-
અરે ઉપાડવામાં તકલીફ પડતી બગડી જાય તો એવું કંટાળા આતા હૈ લઈ
તો શું એક તો હા બાઈકમાં આવે નહી.
હા એનો પાછેનો પીઠ નડે એવી એવી જોરદાર.
તો સુન યાર. કોમ્પ્યુટર એવા જ આવતા ને ડેવલોપમેન્ટ થાય ને ટેકનોલોજી, હે.
કોમ્પ્યુટર છે મોટા મોટા મોટા.
પેલા કમ્પ્યુટર એવા જ આવતા આપડે નાના હતા ત્યારે આવા જ આવતા ને આવા ક્યા આવતા મતલબ સ્લિમ
હા ના રે ના આવતા તો સ્લીમ ન હો તો જમાનો નીકળ્યો બાકી પેલા તો મોટા મોટા આવતા.
અ ઈ જ વાપરેલા અમે નાના હતા ત્યારે અમારા જેવો મતલબ લેબોરેટરી વાળા હતા ને કમ કમ્પ્યુટરના કલા મતલબ લેક્ચર હોય ને. ત્યારે એવા ડબા જ આવતા મોટા.
હોવ.
અને એની પાસે સ્ક્રીન એની સ્ક્રીન કેવી ત્યાં બહાર નીકળતી હોય વચ્ચેથી એમ. જોઈતી તે હા હા. છે થી આ બાર મતલબ બહિર્ગોળ ટાઈપ આવતી.
એમાં તમારે જોવાનું એમાં પછી.
કાઉ ડિસ્પ્લે આવતી કાઉ ડિસ્પ્લે. હા તો શું યાર.
કેટલી વાર લાગે ચાલુ થતા દસ પાંચ મિનિટ ચાલુ થતા લાગે એને લોડિંગ લોડિંગ લોડિંગ.
તને આવડે માંડ માંડ તો ચાલુ કરતા યાર.
અ અમારા ઘરે કોમ્પ્યુટર હતું એને તો વીસ મિનિટ લાગે ચાલુ થતા.
શકે.
અમારા ઘરે કોમ્પ્યુટર હતું ને.
હમ હમ.
વીસ મિનિટ લાગે ચાલુ થતા પંદરથી વીસ મિનિટ.
તો ચાલુ કર્યું હોય ગામમાં ઓટો મારી ને આવાનું તો ચાલુ થઈ ગયું હોય ત્યાં.
લોડીંગ હાલ્યા કરે.
ચાલ કોમ્પ્યુટર ચાલુ કરે ને શાકભાજી લઈને માણસ આવી જાય. કમ્પ્યુટર ચાલુ થઈ ગયો હોય.
એના માટે પહેલા પ્લાનિંગ કરવી પડે તમારે ચ ક્યારે ચાલુું પેલા પંદર મિનિટ પહેલા ગરમ કરવું પડે એમ.
હા. પેલા હવે ઘણું કેટલું તો શું કેટલું ડેવલપ થઈ ગયો ટેકનોલોજી ક્યાં પહોંચી ગઈ.
હજી હજી કેવી આવશે આગળ.
તો હજી મને લાગે સ્લીટ થઈ જાય બધું, ભેગું થઈ જાય પાછું નોખું તમારે કરવું એમાં. તો યાર નાનો થઈ ગયો એવી રીતે ડિસ્પ્લે પણ, હોલ્ડેબલ ડિસ્પ્લે. અત્યારે જે આવે ને હજુ ફોલ્ડેબલ થઈ જાય એવું આવે લાગે છે, પેન ટાઈપ થઈ જાય મતલબ હમજ્યો પેન.
પેન હમમ.
પેનને ખોલો તો ડાયરેક્ટ મોટી ડિસ્પ્લે થઈ જાય પેન આવી રીતે.
હવે તો જો કે ટેબલેટને એ બધા સારા સારા આવી ગયા, ટેબ્લેટ નાખી દેવાનું નીચિક કીપેડ કી બોર્ડ નાખી દઈએ તો કમપ્યુટર થઈ જાય એવું એમ.
હો ઘણું બધું ડેવલપ થઈ ગયું અત્યારે તો સ્ક્રીન પ્રિન્ટ કેવી વિડીયો જે આવે છે. ખબર રીલ્સમાં ચાઇનીઝ વાળા ના.
હા હા.
કેવા કેવા આવે છે ડાયરેક્ટ બે ગાદલા નીચે પડી જાય બધું સ્ક્રીન ડેવલપ થઈ જાય ને.
બરાબર છે એતો વાત લાઈટ ટ્યુમાં જો લાઈટું નાની નાની લાઈટ થઈ ગયું પેલા મોટી મોટી બલ્બ આવતી ટ્યુબલાઈટ વાળા.
ઓલા ઓલા લેમ્પ જોયા છે પીડા કલર ના આવતા ખબર.
નાઈટ લેમ્પ આવતા ઈ.
ના ના નાઈટ લેમ્પ નહીં યાર. વાડીમા ને ગામડામાં ને પેલા એવા જ લેમ્પ આવતા એકદમ વાઈટ જ આવે મોટો બધો. એનો પ્રકાશ છે ને આમ થોડોક યલો યલો જેવો આવતો હા બલબ. હા હા હા બહુ વાપરેલા એ.
હેલો જન ક્યો સમથિંગ કવાતતા એને.
ા ત્યારે આવો તો દસ રૂપિયાના જ પણ.
અત્યારે વ્હાઈટ વાળ એલઈડી બલ્બ હવે નીકળે હવે.
હા એલઈડી બલ્બ તો પછી આવ. તો પેલા એ હતા ખબર પિલામેન્ટ વાળા પતલો એવ મતલબ કોલપ ટેપ. લગલુંય હા.
એ ઉડી ગયા તો કે બલ્બ ઉૂડી ગયા એમ, અચાનક રાતના ફટલે ઉડી ગયા એલાલે ઉડી ગયો.
હા અવાજ આવતો જરાક. હ પછી હ એ જોઈ લેવાનું ફિલામેન્ટ માલ કનેક્શન તૂટી ગયું એટલે ગયો.
એમાં ગર થાયલા વાત મૂકી દે કેટલા ગરમ.
અ ભા ગરમ થ ભ ગરમ તો આડાા કાઢી ના શકો તમેં.
હ એને જો તો આવડત તમે કૈયાદ થઈ જાય બાકી ન ઉડી ગયું તો કઈ ના થાય. બાકી છે બાય ડગીયા તો ભ ખોલીને કરવા પડે.
હા, તો મતલબ આવતો એ તો ફિક્સ આવતો ખોલી ના છો ખોલી ગ તૂટી ગઈ, હા મતલબ પતલા એમાં તો વા તો એમાં. બધી ટંગસ્ટ નતો નતો.
હમ્મ. હવ તો એક હારે એલ ઈ ડી આવી ગયા, વાઇટ આવી ગયા તો વાંધો નથ
હમ્મ. ઉપાધિ જ નથી. ને આની-આની લાઈફ વધારે હેને લોંગ લાઈફ આવી ગયું. ઓલા તો મહિનો બે મહિનામાં ઉડી જતા બલ્બ તો.
હવે તો વોરંટીવાળા દે બોલો, આમાં હવે એક વર્ષની વોરંટી એવા દે એલા.
હા. આમાં તો વર્ષ બે વર્ષની આવે. ઓલામાં તો કંઈ આવે નહીં, ના ગેરંટી ના વોરંટી.
હોવ. એમ પાછો ઓલા અહ થર્મોકોલ ટાઈપમાં એનો કવર આવતો.
આ પુઠ્ઠું આ પુઠ્ઠું આપડે જ્યારે કેઈને થર્મોકોલઈ નહીં આવડું આ બેઈ બાજુથી બેવડું વાળેલું, યાદ છે? હા, બસ-બસ-બસ. અહા. ભલે સારું હાલને વાંધો નહીં પછી કરીશ હો ને, બાય, એ હા.